હલો હમ શું કરો હો
હ આરયા તમે શું કરો
કય ની અવે આ ચખજ
જમીલ અમે ટીવી જોતાં તા કા
એવુ મેં કીધું લાવ યે ખોલેલુ તો મેં તો કરું ફોન
હ અ મ
હમ મેં પેલા લગાવ્યો પણ ઉપાડ્યો ના તમે
હ મુ ઉપાડતી તી પણ ઉપાડતા ઉપાડતા કપય ગ્યો હ શું કરે કઈ નઈ બધા મજા
હવ અ તયાર તમારે કશું કછે બધા મમ્મી ન સોડીયો ન બધે
એ યાર નર્તિ ભણવા જેે હે નર્ત કરે
એ હું સે અમ હ અમારે અરે બાઈને હંજ હિં અમે ટીવી જોતો તો
હ અ અમારે ભેસ પી
હોવે હમ આજ ભી આવડે
હ અ અતાર અતાર જમણે વિવાણી
એવું હોય પાડી શક પાડો
પાડો
એ હે હૈ હ છે હમ હુકે ચકુ શાંતિ
હવ શાંતિ તમાર શાંતિ
બસ અમારે આ રટ ત લ ફોન કરુ હ અ હા હ
હાલ તો હોય કણ હશે ન
હઉ હાલ તો હોય અહંયા તો હમણાંમાં જય ન એમ તો પંદર દધા જેવું રઈ ન આઈ
હ કેતો તો ફઈ આયા તા તાર
હોએ એટલે માર સાસુને એ હરિદ્વાર ગ્યા તા ફરવા તે એકકી રો ત મે કે પંદર દારામ હાર તા તમે જઈને આવો ત્યાર તે અમે જ્યાં તા અમે પેહલા બે જણ તે પસાયેલા્યા જ ત્યારે અમાર અય આવતું રેવાન હતું મારા નિય તરત ફોન આવ્યો કે હરિદ્વાર જાવું હત કે હેલોકર ની ગાડી હ અમાર બહાર હતા
હ અ
તે કે આવું હોય તો ખેરા આવું કે તમે રતા હોય તમે જાઓ હું હ જા મ શુંધ ના પાું
હ તત ફાઈ વાઈ હતા એટલે ગયાતા તા
હ એ ત્યાં આતી તણે હું તો કણ હતીને તણી આયતી મર
હા હ
હમમ હ બજકો
હ મશીન નું એવું ચાલતું હશે
બસ એના લ મુું તો નહી લેતી મે ર આવતી નહીં લતી નહીંઈ
હ હ પીંંગા પિંંગકા આપ રઈએસીી નને
એ તો રાજપેટ છે ને એટલે
હા
હમમ એ એના પપ્પા ને હાર નઈ રતું એટલે એ ત્યાં ગયા હ
હ તે તે નાની બેનો આ હ મળવા
હો એ અને બ ના હ એટલે એ જયા એટલે કે હું એ ત્યાને ભેગી થતા આવ નારેધ જ અમે આપણા રેવા નહ લ પ
હ અઠવાડિું ર્યા વામાંગ્યા હતા હતા
ઓય અઠવાડિયું કેતા તો હવે શીખ હશું તારી
હમ હમ
હ હ બીજું તમાર શુખરી બગર મધ શાંતિ
હો બે ઘરસંત આલ તો હજે હ ને બધા
એમ છે છોકરા સ્કૂલ ચાલુ થઇ જે છે એમ
હઉ ચાલુ થઇ જ જઈ હે કોને હવે સ્કૂલી મોડી સ્કૂલ થઇ ગઈે દસ વાગે ગયા પોંચ વાગે આવશે
ઓ સહલે હ
શું કરે કાકી બધા
હ આરે બધે બધ આરે એ ઉપરસે મા મમ્ી હજી
હ હા
ઉપર હે એ હજી કોણ ચાલું હ છે તો
હ જમી લ તો કાવવે
ના રે પટી ગયુંનો કા કોને આ દોઢ એક વાગેટલે ખાઈ રહ ખાઈ પીને ગમ ગમ પટાઈજ હતા
એ ખાવા આસી જતા રહ્યાસી પાસા
હ આવશે જાય એવતા હ ત રાબણાયું આમાં લવા હ સાાવતે દમ બુને તો આઈ જ ન પૂછો ચૂપ આવેે
એને તો ફાવે પણ ી આવશે હવે કોક દિવસ
હા ઓ્તેતા રેવા બંધ ભ વા તો ચોેટું છે ભાઈ ર છે નામેસન
હ હા એ તો આવશ ભાઈ તમે આવ મળવા એક દિવસ
હ અમે તમે આલતો શી ના હ તો હા શો બસ થઈ ને આવે ત વ્યાપસ હ હ તમે
હ હ એ હમણા પાટણ થઈને બુન અઠવાડિય
ઓ એ કીધું કોમલભાઈ ગયા હતા કે બુને ગાય તો કે હમણાં ગાય બ રાહીન જકે અઠવાણ.
હું અઠવાડિય રહે એનું મી બંને દાડા રહીનેઈ.
એ.
હમ હમ.
હારતેમમ. જઈએ કે ઉ ના કેેતા આપે ફાવે ખરી એટલે.
હા હ.
હમ હમ ના તેજતા ફરવા.
હ હજ હતા.
કઈ જગ્યાએ જ તો.
રાણકીી બા.
ય નહીય.
હ અને મુંવીી જોવા જે ત ભાઈ.
ના ના સારું થઈ જોય ત.
પેલે હમણા નવું નીકળીને.
જ.
હે જવાની તો ઇશ્કહ ના હૈ.
હ મુવીને નમ જ છે.
હા હ.
શીખ એતો ખબર નઈ અત તો રોમા ધણે નું હોય ને. કક ફલેરી હોક કોકળ ન કરી હો.
હ ત તો એ.
હા હ એ બે પિકક્ચર રિલીઝ નટલી હ બનતા. હમ હ. હા રતેજી આ તરી આ.
હ મશીન ન થોડું શીખવાને એવું જતા કો.
એવું હોય શિષ્ય.
હો બ્લાઉઝ નેવું થોડું થોડું આવડ ગ બ્લાઉજ નેવ ફાવ હ.
એવું કોમાર બને જોડે દયા તો એમ શીખવા.
હ શીખવા શીખવાને મળવા એમને એ.
બચતી કોઈ સાલવ આ ત. પર બુનાયા હતા યયાને બ્લાઉઝ ન સીખવાતા પી.
હ ડિમ્પલ એ બે ત્રણ બ્લાઉઝ સીવી મારા ભાઈ ના.
ખાઈ જઈએ ના ના સ.
હાલ થોડું થોડું. હ સિલાઈ ને એવું હરખું ના આવે પણ આમ સિવે જ છે.
એ તો થોડે થોડે આઈ જાય બસ કેમ. એમ વધારે શીખે દાય હ ને એમ કરે દાયમ વધારે આ આવી જશે બસ.
બ્લાઉઝ આવડે ને ડ્રેસને એવું થોડું થોડું આવડે હ.
ના ના એ તો થઈ જાય થોડું થોડું ફોનમાં જોઈ લે ફોન માં એવા તો શીખવાડે જ છે ને. ના ખવાય તો ફોનમાં જોવાનું એટલે ખાઈ જશે હ. હું એમ તો શીખ્યું પણ તો થોડી થોડી નવી નવી પેટર્ન ને એવું બધું ભારે ભારે પેટર્નને એવું શીખ્યું હત. એી આગે જોડે જાઉ હન.
હ આવડે જ ખાઈ પણ થોડું વેતર તોને એવ ઓ શું ફાવે આમ સીવી તો નાખો. એટલે ગળું.
તુંય એમ તો ગમે તે જેનું કરવું એનું કર નાખું અને આ. નહી ફોન મનીમાં આવતી ભારે ભારે પેટર્નોને એવું કીધું કાપડ. પડ્યા ત મા કે તું અત્યારે કાપડોમાં ચલે ઘરમાં પેરવા નેને. તો ઘણો બગડે ને તો ચાલે પણ કેું એમાં શીખું તો. ભાવ ઓમ ફાવે એમ તો પેટનો. ખું ખરી પણ જે બહુ હાવ પારે હોય કચેરી ગળું દોરું એ બધું શીખતા પાસે જવું
હા ચલે
હમ એટલે થોડું થોડું ફાઈ જાય
હ આમ તો ઘરનું તો બનેને બધાનું હાથ જ થયું હાલ તો ઘરે
અ મારે એવું જ છે ત ત્યારે મા બુન મા મમ્મી ના ભાઈ ના કાચી ના બધાના મુસી હું મારો ન એટલે પાછું કોલેજ ન ચાલું ને એટલે હું બાંધું નથી લીધી આવે તોય
કોલેજ કોલેજ ચાલુ એ
ઓવે કોલેજ ચાલુ નહી
હમ હમ.
લેકચરો પાછા ચાલુ થઈ ગયા કાલ થી તે એ પરમ દાડ જયો હતો મે. સોમવારથી ચાલુ છે, તે જે છી જી પરમ દાડામે
હ ડિમ્પલ ને હવે પેલી કોલેજ છે એને ચાલુ થવાની હ છ તારીખે હવે
છેઈ જગ્યાએ એને ફોર્મ ભર્યું?
વખા.
એવું હોય. હમ હ એ એને ચોલી તું સાયન્સ કે કો
કોમર્સ છે કોમર્સ હમ. મિત્યા ને હોસ્ટેલમાં મેલ્યો હ કોવાને હવે
હવે મેલ્વી હેક મેલી
એ ના મેલી એમ તો સ્કૂલ ચાલુ થઈ જાયને સાયન્સ લીધું હોય ને એટલે
એવું હોઈ ફાવે હે કે નહીં એને હોસ્ટેલમાં?
પેલા પહેલા નોતું ફાવતું હવે તો ફાવે હ કોણ
એટલે બધા થોડો થોડો ફ્રેન્ડો એવ બની દે ને એટલે
હ અ બલે આરતી કાચીન જાનુની જૈન બી
હ તો ચાલે જાય તો
મિતિયાન આખોલી હતું પણ એ સાયન્સ લેવું હતું ને એટલે વયકણ નતું એટલે
ઓય તમારા આ કોલી પાસે એટલું બધું નઈ હોય માપ નુ જ હશે પણ
એ કોમર્સ ને આર્ટસ છે, સાયન્સ નહીં
મોટું ભણતર જ નહી અ હ‌ ના ર ચાલો હ હ. હમ તમે જેટલું ભણયાતા?
મુ બાર.
આગળ કશે ની કર્યું.
ના.
બાર પાસ ક?
પાસ હું બારમાની એક્સ તારીખે પરીક્ષાલી.
તે કોલેજ કર દે હતી કે એકક્સ તરીકે તો.
હવે તો શું કરે.
કરાય એમાં છું.
પણ અહીંથી તો આબાનું જવાનું દૂર પડી જાય ને એટલે.
દૂર ના પડે ખાલી પરીક્ષા આલવા દેવાનું દૂર પડે એક તરીકે કરો એટલે ઘેર બેઠો કરાય.
પણ હવે તો પેલા કોઈક કાગળએ વધારે કરાવવાનો હોય.
સી ન કાગળયો ના અરે તો એને છ કશું હતું નહી એ ખાલી એક નોન ક્રિમિલર સર્ટી જાતિનું પ્રમાણપત્ર જુઓ બીજું કોઈ ના જુવ.
હા હું ખુદ નહ મેં કરા હતું ન.
અ હવે ઘણા વર સોડા ને થઈ જાય ને સ્કૂલ એટલે હવે.
હા એટલે એ સોગંદ નામું જોવી.
એ જો એ તો તમારે ડાયરેક્ટ. વર્ષ ઉપર જ થઈ જાય બે વર્ષ નુ કે એક વર્ષ નુ સોગન નામુ આવે એ તો એક જ દારજ તમે બીજા ત્રીજા દાડે કાઢી ને આલ દે એવું કોઈ હાટું ના મારથી હતું ને મારે ફરસ મુું નથી ઘેર બેઠી.
હા.
તે એક વરસ નુ મારા સોગંદનામુ માજયુ તું તો હું તો જઈ તરત જ કઈ ના દો, તમને તો ખાલી એમાં જ કે કે એક. એક વરસ ઘેર બેઠી હતી, એનું સગન નમું જોવો કે. એ લોકો તો અયા કાગડીયા તૈયાર જ, ખાલી મેં લખીને લ તમારે. કે, એક વાર હતું કે તમે શું કર્યું? કેમ બે રહયા, શું કારણ? એક પૂછો હતો આપડો ખાલી કઈ દેવાને પે તને સહી સિક્કા કરી. સબમિટ કરાવને આાલ દેતા મને ના.
હો હવે તો જોશું હાલ તો આ વરસમાં તો.
હમ, હ તમે ચી કોલેજ કરો.
મુું તીજી.
મારે બે ત્રણ વાર થયા આપડે બી હંગા જતા વળી બાર મુ કરતા.
અ હંગા થતોય.
તો તો ત્રીજું વાળા થયા ને તા વાળા થયા હતા.
હા.
ઓહો એ તો હાલ દસોગર નમું તો કઈ ન.
હય જોસ સોયતા.
હ એ તોમ તો એકક્સ તારીખ એવું કરે તો બેઠા બેઠા તો સાલ.
હમમ, બેઠા બેઠે ઘરે પણ કશું ભાઈ. ખેતરનું કામ હોય એટલે ઓંચવામાં મળે નઈ એટલું.
એવ તો થોડું ઘણું તો બસ રાતે કેવા મોચ તો એ સાલે.
હા.
પણ ઓંવા નામ ને એમ તો શું કરવા ખબર ફોન માં વિડીયો જોઈ લેવાનું.
હમમ.
હું એજ કરું રી પણ જો અમુક. હું એમ થાય કે આપ આ પ્રશ્ન ના ફાવતો હોય એના વિશે ના હમ જણાવતી તો વિડીયો ફોનમાં. તો બધા સમજાવે જ છે સર તો હું એ વિડીયો જોઈ લે ને આપને સમજાવે એ આપણે સમજી દેવા.
ત તમે એકસ તારીખથી જોહો કે રેગ્યુલર.
ના મા તો રેગ્યુલર હ.
અ અ.
માત્ર એક ગિલર હ. એકસ તરીકે વિચાર કર્યો તો પણ કે નોકરી મને એમાં પઈ તકલીફ પડ આપ નોકરી કરવી હોય ને તો પછી એમાં તકલીફ પડો આમ મળી રે ખરી. પણ જેવી જોતી હોય ને એવી નામ મ પછી એક્સ તરીકે કરેલું હોય ને એટલી.
હ એ તો હાચી વાત.
હ મને ખરી પ્રેટ સ્કૂલમાં ક ત આપ નાપી દે. તારું કે તમે આ તેલું હ.
હા, તો બસ તે તો બીએ કરેલી શિક્ષકની નોકરી દાવો એટલે એમાં તો જેવું કપરા